ક્રષ
જય શ્રી કૃષ્ણ કેમ શો
મજામાં તમે કેમ છો
મજામાં મજામાં
શું કરો છો ના ના આપડણે ક્યાં બાર એક વાગ્યા પેલા ઊંઘીય છીએ
મને બી નીર નહી આવતું તો એને તારી જોડે વાત કરું
ના ના સારું કર્યું બીજું
તમે ઢોસા બનાવ્યો હતો ને બહ સ્વાદિષ્ટ કેવી કેવી રીતે બનાવ છો તમે
ટુંસા ગમ્યા ત
હમ ગમ્યા તો બહ જ ગમ્યા હા રેસીપી પૂછું ને તમે જોડે
રેસીપી શું પૂછો છો જયારે ખાવા હોય ત્યારે ફોન કરી દેવાના કે કાલે ઢોસા બનાવો
ભારે બામ થડે તારે ઘરે આવ છું
હા તો શું થઇ ગયું આઈ જવાનું
હા તમે તો મ આઈ જાાવ મારે પીછા બધા નું લઈને આવું
હાો લઈ આવવાનું
અ ન કેવી રીતે બનાવ છો તમે
હવે જો આમાં શું ઘણી વખત આપણને પેલાથી ખબર હોય છે ને તો
મને એવું એટલે પ્રિપેરેશન હોય છે ઘણી વખત કે મમ્મી કાલે ઢોસા જ ખાવા છે તો રાત આપ પલાળી મૂકું છું અને ઘણી વખત એવું થાય છે કે હાથો હાથ ખબર પડે કે ના આજે કઈ સમજાતું નથી તો ઢોસા તો પછી હું ક્યારેક બાર નું મંગાવું છું પર થાય ત્યાં સુધી હું ઘરનું જ વાપરું છું કેમ કે બહાર ખબર નહી કેવું વાપરે છે બધા એટલે હું ઘરનું જ વધારે કરું છું.
મને કર્યો હતો ઘરનું મારું મારું હારું નથી બન્યું.
એમાં કેવું છે તમારું માપ બરાબર નહી હોય. ઢોસામાં ઈટલી માં માપ હોય ને તો જ બરાબર સેટ બેઠે છે. એક તો તમે વસ્તુ સારી લો અડદની દાલ હોય છે ન. તમે એકદમ સાફ લેવાની અને સારી ક્વોલિટી તેની લેવાની એમાં કેવું હોય છે આપણે એવું ખબર છે ઘણા લોકો તાર લેવા જાય એક જગ્યાએ એકસો ત્રીસ રૂપિયા ભાવ હોય ને એક જગ્યા એકસો વીસ હોય. તો એમને એવું લાગે કે આ એકસો વીસ વાળી કેમ ના લઉ આ દુકાન થી એકસો ત્રીસ માં લઉું. પર એકસો ત્રીસ વાળી દાળ હોય ને એમાં બહુ ફરક પડે છે. વસ્તુ વસ્ત. શું હોય છે ને એમની એકસો ત્રીસ વાળી તમને ખાવામાં જ ખબર પડશે. આપડે આમ જોઈએ ને તો આપણને ખબર નથી પડતી.
હમ હમ હમ હ.
જોવ આપડણે કાપડમાં હોય છે કોટન લેવા જઈએ તો પાંચસો રૂપિયા મીટરે કોટન મળે છે ને પચાસ રૂપિયા મીટરે કોટન મળે છે અને આપણે પહેરીએ એટલે ખબર પડે પચાસ વાળું કોટન કેયળે છેને પેલું પાંચસો તો વાળું તો એવું મુલાયમ માર્બલ જેવું લાગ્યો છે એકદમ વેલ્વેટ જેવું પી લા.
આ બહાર થી મળયા છે ને ઘંટીનો અ ઘંટી નો મિક્સર હા.
પેલું દળેલું લેતા હશો એમાં એવું જ થાય છે. ભાભી જો આપડણે એ ઘંટીમાં દડાવા જાય ને એટલે એમાં ઘઉં દળી લે પછી પછી એમાં જ દાળ દડે પછી એમાં ચોખા દડે એટલે એમાં ઘઉં નો અંશ તો આવી જ જાય એ થોડી ઘંટી સાફ કરે છે.
હમ હમ હમ.
ઘંટી એ લોકો તો સાફ નથી કરતા હવે હું કઉ ને તમારે ઘરે ઘંટી છે.
નથી મારે ઘરે નથી ઘંટી.
ઘંટી નથી ને તો મિક્સર તો છે ન.
મિક્સર છે એમ.
તો તમારે જો બે બે રીતે હોય છે.
હમ.
છે ન જેમ કે હવે કાલે મારે ઢોસા કરવા છે ને તો આજે રાત્રે છે ન
હ
ત્રણ અને એક એટલે ત્રણ જે વસ્તુ લો ને એ જ ચોખાના અને એક ભાગ છે ન દાળ ન અડદ ની સફેદ દાળ
ચોખામાં કોઈ પણે ચોખા ચાલશે
હા કોઈ પણ ચાલે પણ ઝીણા હોય ને એ વધારે સારા
અચ્છા.
બાસમતી હોય ને કણકી જેવું કહીએ હા કણકી ખીચ ખીચડીમા આપણે વાપરીએ ને હે એમાં શું થાય જલ્દી ભીજાય પલળી એ જલ્દી જાય છે અને પીસીએ ને આપ આપણે એને મિક્સરમાં તો જલ્દી એકદમ પીસાઈએ જાય છે.
હમ હમ હાજ તો તો દાલ કેવી લે છે.
એમાં હું કઉ છું ને ગણી ના ના અડદની દાળ લેવાની સફેદ કલરની આવે છે જે સારી વસ્તુ મલ તી વો ને ત્યાથી જ દાળ લેવાની.
હા હ હા તો.
એટલે છે ને તમને એ ફરક પડી જાય દાળનુ તમને ટેસ્ટમાં જ ફરક પડી જાય હવે છે ને બે રીત હોય છે એકમાં તો શું જેમ કે હવે હું ગ્લાસનું માપ લઉ છું બરાબર. તો ત્રણ ગ્લાસ છે ન ચોખા લીધા ને એક ગ્લાસ છે ને પેલું લીધું. દાડનું હા. હવે એકમાં તો છે ને એ ચારો ને ધોઈને સરસ આખું મસ્ત અને દસ પંદર વાર ધોઈ લેવાનું.
હા.
કેમ કે દાળમાં છે ને સફેદ પા
પાણી નીકળે છે હા હા.
હાથમાં તમે લેશો તો આખું સફેદ સફેદ પાઉડર પાઉડર જેવું દે ખાઈ આવે છે. તો એ પઉડર આખું ધોવાઈ જાય મેલ નીકળી જાય ને એવું કરવાનું.
હા.
પછી એને પલાળીને મૂકી દેવાનું આખી રાત. અને બીજામાં હે.
બીજા કુછ નાખમાં નાનું છે ભઈ?
ના રાત્રે કઈ નઈ નાખવાનું અને બીજી રીતમાં એવું છે. કે દાળને ચોખા હોય ન. હું શું કરું સાફ કરીને ખાલી આપણેે હોય ને ચાંનડીમાં એમાં સાફ કરીને ડાયરેક્ટ મિક્સરમાં પીસી નાખીએ એટલે લોટ બની જાય છે.
લોટ બની જાય છે હા.
હા, અને કોઉ છું નવુ ઘણી વખત આમ કરું ઘણી વખત પેલી રીતે કરું અને પલાળવાનું વધારે ફાવે કેમ કે છે ને એમાં ધોઈએ ને આપણે તો ચોખા ને બધું સાફ થઈ જાય.
તા બારથી બી તો ખીરું મળ્યો છે ના.
બારથી મળે છે એવી રીતે જ બનાવે ન પલા ધોતા નથી પલાળતા નથી. થી એ લોકો લઈને પીસીને કરી નાખે છે ડાયરેક્ટ નાખી જ દે છે. અને આપણે ઘરનું ખાઈએ તો કેવું આપણે હવે દસ વખત ધોઈએ તો એમાં કેવું પાણી ગંધાતું નીકળે છે આપણે ઘરમાં ચોખા બનાયે તોયે કેવું પાણી નીકળે છે.
બીજા આલુની સબ્જી અને દાલ કેવી રીતે બનાવો છો તમે? એમાં આલુ નાખે છે ના ઢોસામાં?
હા, એટલે પેલા આનું ખીરનું બ દઈ દઉ તમને એ ખીરુંને રાત્રે તમે પલાળી હા, એટલે સવારે એને પીસી લેવાનું અને પતલું બેટર બનાવી દેવાનું એમાં શું તમે ઢોકળા એ બનાય શકો છો. તો ઉપમાય બનાય શકો છો. અને ઈટલી એ બનાય શકું છો હું તો એક વખત બનાવું ના એટલે પછી આખો દિવસ એ ચાલતુ રે. એટલે સવારે હા, રાત્રે પલાળ્યું એટલે સવારે રી છોકરીને મારી પેલું લઈ જવું હોય ઢોકળા. એટલે સવારે ઢોકળા લઈ જાય પછી છોકરાને ટિફિનમાં ઈટલી ગમે એને ઢોકળા ઓછા ગમે એટલે એને દાળ ઇટલી આપી દઉ. અને સાંજે પછી એજ ખીરુંનું છે ન ઢોસા બનાય દઉ અને સમ મારે એજ ચાલે.
ત બા આખા દેન સાઉથ ઇન્ડિયન ચાલશે હા.
હા આખો દિવસ રસોડું સાઉથ ઇન્ડિયન જ
હા
એટલે ધરાઈ ને બધા ખાઈ લે પછી અઠવાડિયુ દસ દિવસ રજા પછી મહિનો આવે એટલે પંદર દિવસે કે કે મમ્મી હવે ઢોસા ખાવા છે.
હા ખાવા છે સારી સારી તો દા
હવે બટાકા નો મસાલો કવું હું તમને બટાકા ઉબાડીને પછી આપણે નાની કઢાઈમાં તેલ નાખવાનું, તેલ નાખીને જીરું ને, રાઈ બંને નાખજો. ઘણા લોકો શું કે જીરૂ નહીં નાખવાનું, પણ જીરૂ નું ટેસ્ટ અલગ આવે.
અલગ આવે છે.
હા, પેલા રાય નાખી, હિંગ નાખી, જીરું નાખીને લાંબા લાંબા ડુંગળી કાઢવાની. એકદમ લાંબી-લાંબી ડુંગળી કાઢીને નાખી દેજો.
હા.
અને લીમડો નાખજો, લીલા મરચાં નાખજો. અને એમાં છે ને, અડધી ચમચી બેસન નાખજો.
હ, બેસન.
હા, હવે. ન કેમ નાખું છું, જો બાકીની તો મને ખબર નથી, હું બેસન નાખું છું. કેમ કે બટાકા ખબર છે, આપને ઉબાડીને પછી મેશ કરીએ ને એમાં પાણી પાણી તો જેવું જ તમે ઢોસા મુકશો ને, તો રસોડાથી રૂમ સુધી જમવા ડાઇનિંગ ટેબલ સુધી પહોંચશે ને, તો એ ભીનું ભીનું થઈ જાય છે, ઢોસું અને મારું તમે જોયું હશે, અમે તમારી ઘરે મોકલ્યું ને, તો એ કડક કડક હશે એકદમ.
હમ.
તો મારું ઢોસો તમે જોશો ને, તમે અડધો કલાક સુધી તો આમ કડક જ દેખાશે. આમ ભીનું ભીનું નહીં થતું, બાકી તમે લોકોનું ઢોસુ હોય ને, તો ભીનું થઈ જાય છે, કેમ કે એમનું બટાકાનું મસાલું જેવું જ મોકલે. એટલે એ પાણી છોડી દે.
પાણી છોડી દે હાલ, સાચી વાત સાચી.
એટલે એ જેવું તને ડુંગળી એવું લાગે ને, કે થોડી કાચી પાકી શેકાઈ ગઈ છે, તો એક થી એમાં છે ને, બેસન નાખી દેવાનું અને બેસન તો બે મિનિટમાં શેકાઈ જશે. થોડું કલર ચેન્જ, હા, કલર જેવું ચેન્જ થઈ જાય ને, તો એમાં સૂકા મસાલા આપણે ધાણા જીરું ને નાખીએ છીએ, હળદર મીઠું અને સેજ નીબુ નાખજો, અડધો નીબુ તો નીચોઈ જ દેજો.
તો અહીંયા સાંબર નો મસાલો ભી નાખવાનું છે, સાંબર નો મસાલો
ના બટાકામાં નથી નાખવાનું, એ તો દાળમાં નાખવાનું સાંભર નો મસાલો.
હા.
અને નાખવું હોય, તો પેલી અડદ ની દાળ હોય ને, એ શેકીને નાખવું તો એનું ટેસ્ટ અલગ આવે છે.
હા, વ ખડી ખડી દાલ આવે છે ને, તો કડચ કડચ કરે છે.
હા, કચ કચ કરે છે, એ એ તેલમાં તળાઈ જાયને, એકદમ મસ્ત લાગે છે, એ બટાકામાં વચ્ચે આવે છે. પેલી ઓરેન્જ કલર ની હોય છે, એમની દાળા સફેદ નથી હોતી, ઓરેન્જ કલર ની હોય છે. આમ એટલું મોટું ભરીને કઈ ના નાખતા અડધી ચમચી દસ-બાર દાણા હોય ને. કેમ કે ક્યા ક્યારેક આવે ને કડકડ તો ગમે નહી, તો પછી વધારે આવે તો, એવું લાગે આ શું છે.
હા, હા, શું છે? પથ્થર જેવો લાગે છે. દીકરા તો નિકાલે ની ફેંકી દે. આ શું નાખ્યો? હમ. અજું નાખવા.
કઉ છું ને, એ કે છે, મમ્મી, દાળ બરાબર સાફ નથી કરી.
હા.
મારી છોકરી હશે જ.
હા, બધા.
પછી એ મસાલું છે ને એ મસાલા ને બટાકામાં નાખજો કઢાઈ માં બટાકા ના નાખતા એ મસાલા ને બા બટાકામાં નાખીને સાહેદ લીંબુ ને લીલો કોથમીર આવે છે ને એ નાખીને બરાબર હાથથી હલાવી દેજો એટલે મસાલો બહુ ટેી લાગે છેંબુ નાખજો જ નાખજો એટલે લીંબુ થી એની ટેસ્ટ અલગ જ આવશે બરાબર ને અને દાળમાં જેવ આપણે બનાવીએ છીએ સાંબર એ જ છે એમાં ખાલી સાંબર મસાલો નાખજો અને જે આપણે વઘારનોો મસાલો બનાવ્યો હતો ને હમણાં
હમ હમ
એ વધારે બનાવવાનું એ અડધું બટાકામાં નાખવાનું ને અડધું સાંભર માં નાખ
સાંભર વા નાખ કોઈના વા બનાવશો તો તમે ખબર કાઢશો એ મને ભી બનાઈ તમે એક વાર સ વોટ્સઅપ પર મોકલો દો ને મને રેસીપી બધી લીખવાનું છે
હા સારું ચલો તો હું એવું કરું કે તમને જે છે ડિટેલમાં વોટસઅપ ઉપર પણ મુકી દઉ બરાબર હા કેટલું શું નાખવાનું છે બરાબર ને ચલો મૂકું જ શ્રી કૃષ્ણ
હ